હલો
હ હલો
હેલો
હ હલો કેમ છ તમે હા આ હૈ
અચ્છા બ
અચ્છા બોલોલો બોલો ક્યા આપ હિન્દી મે બાત કરેગે મેરે સા હમ આપ કોનસી લેંગ્વેજ આતી હે ગુજરાતી
હેલો
હલો ગુજરાતી ઓ ગુજરાતી તો મને બઉ હ તો આપડણે કયા ટોપિક પર વાત કરીએ આજે
હા તો તમારો શું ખ્યાલ છે પાણીની બચત કરવી
કો હોને સંરક્ષણ વાળો ટોપિક ખુબ જ સારો છે તમે મને એના વિશે કશો કેવી રીતના પાણી ઉચારી શકાય
આપડે પેલા તો પાણી નો બગાડ નાખ કરવો જોઈએ પ્લસ કે પાણી ત્યાંતું ત્યાંથી નાખું જોઈ
નાખ જોઈ
તમારો શું ખ્યાલ છે
તમારો શું ખ્યાલ છે હા જોડ એ આપણું જીવન છે પૃથ્વી પરના દરેક જીવના અસ્તિત્વ માટે પાણી ખૂબ જ જરૂરી છે માણસ હોય કે પ્રાણી પક્ષી અને વનસ્પતિ દરેકના જીવન માટે પાણી ખૂબ જ જરૂરી છે પાણી વગર જીવનની કલ્પના પણ આપણે કરી શકતા નથી આજના સમયમાં આપણે પાણીનો બગાડો ખુબ જ વધારે કરીએ છીએ અને આપણે જળનું પ્રદુષણ પણ કરીએ છીએ આ સમસ્યા ઘણી જ મોટી બની ગઈ છે આપડે એને દૂર કરવો જોઈએ. શું તમે મને કશો કે પાણી નું પ્રદુષણ છે કે એના આપડે કેવી રીતે અટકાવી શકીએ.
હા, અમે હું કહી શકું કે
ગુતે
પાણી તો બગાડ ઘણો થાય છે એટલે પાણીના કારણે આપણેે જળનું ટૂક જ સમયમાં નાશ કરી રહ્યા છીએ એટલા માટે પક્ષીઓને પાણી ની ખૂબ જરૂર પડે આપડે
પડે આપડે પાણી ની ખુબ જરૂર પડે
એટલા માટે આપણેે પાણીનોો બચાવ કરવો જોઈએ અને ઓછું પાણીનો વપરાશ કરવો જોઈએ. જેમ બણે એમ પાણીનો ઓછો વપરાશ કરવો જોઈએ. તમે શું કહી શકશો કે પાણી નો બચાવ કેટલો માં કરવો જોઈએ.
તો જોઈએ. હા, આપડે પાણીનો બચાવ કરવો જોઈએ. આપણને જરૂરિયાત હોય. એસ એટલું જ આપડે પાણી વાપ કરવું જોઈએ પાણી આપણા જીવનનો આધાર છે. પીવા રસોઈ બનાવવા ખેતી કરવા ઉદ્યોગોમાં ઘણી જગ્યાએ પાણીનો ઉપયોગ જરૂરી છે. આપણા શરીરનો મોટો ભાગ પાણીથી બનેલો છે. જો થોડા દિવસ સુધી પાણી ન મલે તો આપણું જીવન શક્ય જ નથી. તેથી પાણીને પ્રકૃતિની સૌથી અમૂલ્ય ભેટ માનવામાં આવે છે. આજે વિશ્વના ઘણા વિસ્તારોમાં પાણીની ખૂબ જ અછત જોવા મળે છે. તેના મુખ્ય કારણોમાં વધતી જતી વસ્તી છે. વૃક્ષોનું વધારે પટ-પટ્ટું કાપવું અનિયમિત વરસાદ ભૂગર્ભ જળનો અતિશય ઉપયોગ નદીઓ અને તળાવોનું પ્રદૂષણ તથા પાણીનો બિન જરૂરી બગાડ સામેલ છે લોકો ઘણી વાર નળ ખુલ્લા રાખી મૂકે છે જેનાથી પાણી ખુબ જ વધુ ધોવાઈ જાય છે. અને વપરાઈ જાય છે. પાણીનો યોગ્ય ઉપયોગ કરતા નથી લોકો. આ બધી બાબતો ભવિષ્યમાં જળ સંંકટને વધુ ગંભીર બનાવી દે છે. જળ સંરક્ષણ એટલે પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો અને તેના સ્ત્રોતોને સુરક્ષિત રાખવા જો આપણે આજે પાણી બચાવીશું તો આવનારી પેઢીઓને પણ પૂરતું પ્રમાણમાં પાણી મળશે વરસાદી પાણી જેનો આપણે સંગ્રહ કરી શકીએ છીએ. કુવાઓ ખોદીને તળાવો બનાવીને નદીઓની સફાઈ રાખવા જોઈએ આપડે વૃક્ષારોપણ પણ ઘણું મહત્વનું છે વરસાદ લાભ વા માટે અને આપડે પાણી ન કરકસર રીતે ઉપયોગ કરવો જોઈએ. આ બધું જ જળ સંરક્ષણના મહત્વપૂર્ણ ઉપાયો છે. પાણી બચાવવું એટલે માત્ર આજનું નહીં પરંતુ આવતી કાલનું જીવન બચાવવું છે. પાણી બચાવવાના ઉપાયો વિશે તમે શું કહેવા માંગો છો?
હા, અમે કેવા માંગે
જવા ગે પૃથ્વી ઉપર પાણી નું ખુબ ઓછા પ્રમાણમાં વાણી છે એટલા માટે આપે વૃક્ષરોપણ કરવું જોઈએ
હ. અને પાણીનો રો આપડા ભારતમાં આટલો વરસાદ દેખો
જે
એટલા માટે વૃક્ષ થાય છે. ઓર પૃથ્વીમાં પાણી બહુ ઊંડાણથી પચી એટલે લાંબા સમય કે પાણી નું અસ્તિત્વ ટીકી રહે એમ નથી. એટલે આપે પાણી આગલી પેઢી માટે પાણી પાણી બચવવા માટે હાલથી પાણીનો સદઉપયોગ કરવો જોઈએ. તમે શું કહી શકશો કે આવનારી કેવી રીતે સંગ્રહ કરવ જોઈએ.
કરવું જોઈએ હા આપણેે કુવાઓ ખોદીને તળાવો બનાવીને અને મોટી મોટી ટાંકીઓ બનાવીને જેમાં. વરસાદી પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ અને પાણીને આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. કરકસર રીતે આપણેે ઉપયોગ કરી શકીએ છીએ. આપણે જારે પણ પાણીની જરૂરત ના હોય. ત્યારે નળ ખુલ્લા ન રાખવા જોઈએ જેથી બિનજરૂરી પાણી નો બગાડ ન થાય. વરસાદી પાણી નો સંગ્રહ કરવો આપડે જોઈએ તમે કીધું એમજ વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી. પર્યાવરણ ન સંતુલન જળવાઈ રહે અને વધારે વરસાદ આવી શકે. વૃક્ષો ઘણા મહત્વપૂર્ણ છે વરસાદને લાવવા માટે. ખેતીમાં પણ આપણે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ છીએ. નવી નવી ટેકનિકથી સિંચાઈ કરી શકીએ છ છેએ જેમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ ફુવારા પદ્ધતિ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ. નદીઓ તળાવ હો અને કુવાઓમાં. આપણે કચરો ના નાખવો જોઈએ જેથી જળ પ્રદૂષણને આપણે અટકાવી શકીએ.
આપણે પાણીનો પુનઃ ઉપયોગ કરવો જોઈએ. આપણે લોકોને પાણી બચાવવા માટે જાગૃત જાગૃત પણ કરવું જોઈએ. જેથી પાણીનો લોકો વધારે બગાડ ન કરે. આપણા આવા નવા નવા નાના નાના પ્રયત્નોથી પાણી બચાવવું. એમાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. વિદ્યાર્થીઓના સમાજમાં જાગૃતિ ફેલાવવા મહત્વની ભૂમિકા ભજવી શકીએ છેએ તેઓ શાળા અને ઘરે પાણીનો બગડ રૂપ કી શકિ છીએ વૃક્ષારોપણમાં ભાગ લઈ શકે છે અને અન્ય લોકોને પાણી બચ બચવાના સંદેશો પણ આવી આ આપી શકે છે. તેથી આપણે વિદ્યાર્થીઓને જાગૃત કરવા જઈએ. કારણ કે આપડી આવનારી પેઢી આપણા વિદ્યાર્થી જ છે તમે એના વિશે શું કહેવા માંગો છો.
હું એવું કેવા માંગુ છું કે હાલ આપણે વૃક્ષોનું બહુ વધુ પ્રમાણ છે
શ છે
પ્રદુષણ વધી રહ્યું છે અને અનેક જગ્યા ઉપર પાણી નું ખુબ
પાણી નો ખુબ
આથી ટૂક જ સમયમાં પા થઈ જાય એટલા માટે આપણે અને હું એક સ્ટુડન્ટ છું એટલે હું તો જાગૃત છું કે.
જો કે
પાણી નો ઓછો બગાડ કરવો.
છો બગાડ કરવો જોઈએ
અને મહારાષ્ટ્ર
અને મારા સ્કૂલ માં એનો બગાડ પણ નહીં
શું તમે
શું તમે સ્ટુડન્ટ છો? હા હું પણ એક વિદ્યાર્થી છું. અને મારી કોલેજમાં હું પણ એના વિશે મારા જે મિત્રો છે એને જાગૃત કરું છું. કે નળ જયારે ચાલ્યો હોય ટપકતી હોય તો તેને બંધ કરી દેવા જોઈએ. અને પાણીનો બગાડ ન કરવો જોઈએ. પાણીએ આપડી કુદરતી અમૂલ્ય સંપત્તિ છે. જો આજે આપણે પાણીનો બગાડ કરીશું તો ભવિષ્યમાં પાણી માટે ગંભીર મુશ્કેલીઓ ઉઊભી થશે તેથી દરેક વ્યક્તિ તી એ પાણી નો મહત્વ સમજવું જોઈએ અને પાણી બચાવના બચાવવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. જળ સંરક્ષણ માત્ર સરકારની જ જવાબદારી નથી પરંતુ દરેક નાગરિક નું કર્તવ્ય છે તો તમારી જોડે મને આજે પાણી બચાવવું અને જળ સંરક્ષણ વિશે વાત કરીને ખુબ જ આનંદ થયો. તમારો ખુબ ખુબ આભાર. મને પણ આનંદ થયો તમારાથી વાત કરી તમે જે ઘીજો એ બધી વાત
એથી આપણેે પાણી નો સંગ્રહ થઈ શકે. એલા માટે તમે ખુબ સારી વાત
ખુબ સારી વાત
એટલે તમે
એટલે તમે હવે
તમારા તમારા કોલેજમાં તમે આવો પ્રચાર કરો એટલે ખુબ સારી વાત કહેવાય. હું તો મારા સ્કૂલમાં પ્રચાર કરું છું. એટલા માટે તમે બહુ સારા વ્યક્તિ
આપડા પૃથ્વી ઉપર પાણી કેટલું છે
હેલો,
હા આવે છે, તમારી અવાજ મને?
શું તમને એ
શું તમને મારી વાત સા હા તમારી વાત સાચી લાગી, આપડે બીજી વાર પાછા મળીશું બીજા કોઈ ટોપિક્સ જોડે.
શું?